હા કેમ છો
સમભ્રાજ મારો
હા એકદમ સંભળાય છે
કેવું મજામાં
એકદમ મજામાં તમે કોહ
મજામાં મજામાં આજે મને એકદમ સરસ વિષય મળેલો તહેવારો વિશે તો એમ પર આપણે આજે વાત કરી
હા મને પણ તહેવારો વિશે વાત કરી ખુબ જ ગમે અને તહેવારો જીવનમાં ખુશી લાગે આવે છે
બિલકુલ બિલકુલ તમારો ફેવરટ તહેવાર કયો છે
મારો તો ફેવરેટ તહેવાર દિવાળી છે તમે કહ તહેવાર વધુ ગમે છે
મને તો ઉત્તરાયણ પણ ખુબ ગમે છે અને નવરાત્ર્રી પણ ગમે છે
હા ઉત્તરાયણની મજા પણ એક અલગ જ હોય છે પતંગ ઉડાવાની અને મજા કરવાની
એકદમ એકદમ સાચચી વા છે સવારથી સાંજ સુધી લોકો છત પર જ હોય છે
બહુ સાથીઓ અને કાયપો છેનો અવાજ બધી જગ્યાથી સાભળવામાં આવે છે
એકદમ એકદમ સાચી વાત છે તમને પતંગ ઉડાવવું ગમે છે જોવું તું ગમે છે ગ
મને તો બંને બહુ ગમે પણ હવે હું વધુ જોવું પસંદ કરું છું
બરોબર બરોબર ઉત્તરાયણ સાથે કઈ ખાસ ખાવાનું તમને ગમે છે
હા ગમે ને આપણને તો ઉધયુ અને જલેબી આ કોમ્બિનેશન મને બહુ ખૂબ જ ગમે
ગુજરાતમાં પ્રાણ એટલે ઊંંધયું અને જલી ભી
હા બહુ સાચી અને તહેવારો અને ખોરાકનોો પણ ઘણો સંબંધ હોય છે
એકદમ એકદમ સાચી વાત છે દિવાળીમાં તમને શું સૌથી વધારે હમે થા
મને તો ઘરની સફાઈ સજાવટ અને મીઠાઈ બહુ ગમે છે
હ દિવાળી પેલા લોકો કેટલી તૈયારી કરે છે ને
બહુ સાચી અને કેટલાક લોકો તો એક મહિના પહેલા જ યોજનાઓ બનાવાનું શરૂ કરી દે છે.
તમને લાગે છે કે, દિવાલીનો સૌથી મોટો સંદેશ શું છે?
મારા માટે તો અંધકાર પર પ્રકાશની જીત.
ઓ એકદમ ખૂબ જ સરસ વિચાર છે.
હમ, તમારા માટે શું સંદેશ છે?
એટલે મારા માટે દિવાલી કુટુંબ ને એક સાથે લાવવાનો દેખવાડ છે.
અને તમે જોઈ શકો કે, આજકાલના બીજી જીવનમાં આ બહુ ખૂબ જ જરૂરી છે.
હા, બિલકુલ બિલકુલ. નવરાત્રી વિશે તમારું શું કહેવું છે?
નવરાત્રી તો આપડા ગુજરાતની એક અલગ ઓળખ આપે છે.
એકદમ સાચી વાત છે. તમે ગરબા રમવા જાઓ છો?
હા, હું પહેલા બહુ ઘનું જતો હતો. પણ હવે ઓછું થઈ ગયું છે.
બરોબર. તમને ટ્રેડિશનલ ગરબા ગમે કે મોર્ડન ગરબા.
ટ્રેડિશનલ ગરબા તેમાં સંસ્કૃતિને સુગંધ આપતી હોય છે.
એકદમ સાચી વાત છે. હું પન આ વાત સાથે સેહમત છું.
અને નવરાતત્રીમાં તો કેટલાક લોકો સુંદર કપડાં પહેરે છે.
એકદમ એકદમ ચણ્યા ચોરી અને કેડિયું. જોવાની મજ જ અલગ હોય છે.
હા, અને મ્યુઝિક પન લોકોને એનર્જી આપે છે.
એકદમ એકદમ અને તમને લાગે છે કે, તહેવારો લોકોની ચીકના આવે છે, શું લાગે છે તમને.
ના ના ચોક્કસ છે કે, જે લોકો રોજ ના મલી શકે તે પન તહેવારોમાં પ મલી જ શકે.
એકદમ સાચી વાત છે. આજકાલ ડિજિટલ યુગમાં પણ આ પરંપરા જેવી તેવી છે.
હા, બઉુ સાચી વાત ને ટેકનોલોજી બદલાઈ ગઈ છે, પણ તહેવારોની એક અલગ જ લાગણી છે.
એકદમ સાચી વાત છે, અને તમને બાળપણમાં તહેવારો યાદ આવે છે?
ખૂબ યાદ આવે મને તો. ત્યારે મોબાઈલ નતા અને લોકો વધુ મલતા હતા.
હા, અને ત્યારે ઉત્સાહ પન અલગ જ હતો.
પણ આજે પણ લોકો તહેવારોની ઉજવણી માટે બહુ ઉત્સાહી હોય છે.
એકદમ સાચી વાત છે. તમને લાગે છે કે, નવી પેઢીને તહેવારો વિશે પૂરતી માહિતી છે?
આમ જોવા જઈએ કે થોડી તો છે, પણ વધુ જાણવાની જરૂર છે તેમને.
એકદમ બરોબર છે, તો આપણે શું કરી શકીએ એમાં.
તેમાં આપડે બાળકોને તહેવારો વિશે અને તહેવારોના પાછળનો ઇતિહાસ અને તેનું મહત્ત્વ સમજાવવું જોઈએ.
આ તો એકદમ ખૂબ જ સરસ સમજાવ છે
હા કારણ કે તહેવારો ફક્ત રજયો નથી પણ સંસ્કૃતિની એક વર્ષાસત છે
હા તો બિલકુલ સાચું જ છે તહેવારો આપડી ઓળખને જીવત રાખે છે
અને તે આપણા સમાજમાં પણ એકતા વધારે છે
એકદમ એકદમ સાચી વાત છે આપ ની વાત સાંભળીને લાગે છે કે તહેવારો જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે
ખરેખર યાર અને તહેવારો વગર તો જીવન થોડું નિરાશ થઈ જાય છે
હા તો ચલો હવે બીજા તહેવારો વિશે પણ વાત કરીએ
જરૂરથી મને તો બહુ ખુશી થશે
તો ચાલો હવે હોલી વિશે વાત કરી આપણે
હા હોલી પણ ખૂબ જ રંગીલો તહેવાર છે
એકદમ એકદમ તમને સૂકો રંગ ગમે કે પાણી વાળી હોળી
મને તો સુૂખો રંગ વધુ ગમે તેમાં મજા પણ આવે અને પાણીનો પણ બચાવ થાય
એકદમ સાથીી વાત છે હવે ઘણા લોકો ઇકો ફ્રેન્ડલી હોલી ઉજવે છે
બહુ જ સાચી વાત ને આજકાલના લોકો તો નેચરલ કલર વાપરવાનો પણ બહુ ટ્રેન્ડ વધી ગયો છે
એકદમ એકદમ સાચી વાત છે પણ બાળપણમાં હોળ કેમ ઉજવતા હતા કા અમને
અમે તો સવારથી મિત્રો સાથે રંગ રમતા અને આખો દિવસ હાસ્ય મજાકમાં જ જતો રહેતો
એકદમ અને સાંજે બધા સાથે બેસીને જમતા હતા
બિલકુલ બિલકુલ તહેવાર એટલે સાથે બેસવાનું અને આનંદ માણવાનો અવસર
એકદમ સાચી વાત છે પણ હોલીનો સંદેશ તમારા માટે શું છે
મારા માટે હોળીનોો સંદેશ તો એ છે કે અ બધા ભેદભાવ ભૂલીને પ્રેમથી મળવું
એ તો ખૂબ જ સરસ વિચાર છે તમારો
બહુ સાચી વાત ને હવે આપણે જન્માષ્ટમ વિશે પણ વાત કરીએ થોડી
હા ચલો હવે જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનની જન્મ ઉત્સવ બ મરામાં આવે છે
બહુ જ સાચી અને તમને મટકી ફોર જોવું ગમે
હા ટીવી પર પણ જોવાની મજા આવે અને લાઈવ જોવું તો વધારે મજા આવે મને
અને બાળકો ક્રિષ્ણ અને રાધા જેવા ડ્રેસમાં કેટલા સુંદર લાગે છે
એ તો એકદમ સાચી વાત છે મંદિરોમાં પણ ખુબ સજાવટ થાય છે એ દિવસે
અને તે દિવસે રાત્રે ભજન અને આરતીનો માહોલ કંઈક અલગ જ હોય છે
એકદમ એકદમ સાચી વાત છે પણ તમે ક્યારે મંદિર મંદિરમાં જન્માષ્ટમી ઉજવી છે
અ ઘણી વાર ઉજવી છે, પર આરતીનો અનુભવ ખૂબ જ શાંતિદાયક હોય છે,
એકદમ સાચી વાત છે, તહેવારોમાં ધાર્મિકતા સાથે એકદમ સંસ્કૃતિ પણ જોડાયેલી હોય છે.
એકદમ સો આના સાચી વાત છે, અને આ બંને સાથે હોય ત્યારે તહેવાર વધુ ખાસ લાગે છે.
એકદમ એકદમ સાચી વાત છે, અને હવે રક્ષાબંધન વિશે શું કેહેવું છે તમારું?
આ ભાઈ બહેન માટે એક પ્રેમનો તહેવાર હોય છે.
હા, અને રાખી બાંધે પછી મીઠાઈ ખાવાની મજા જ અલગ આવે.
બઉ સાચી વાત છે, અને ભાઈ તરફથી ગિફ્ટ મળે તો બહેન પણ ખુશ થઈ જાય છે.
એકદમ એકદમ અને ઘણા લોકો ઓનલાઈન ગિફ્ટ પણ મોકલે
હા અને આજકાલ તો ટેકનોલોજી ના કારણે દૂર હોય તો પણ તહેવાર સાથે ઉજવી શકાય છે.
એકદમ એકદમ સાચી વાત છે, તમે માનો છો? કે ઓનલાઈન વિશેષથી પણ લાગણી વ્યક્ત થઈ શકે છે?
હા, થઈ શકે છે પણ રૂબરૂ મળે તો વધારે આનંદ આવે
એકદમ સાચી વાત છે, હું પણ એવું જ માનું છું.
હા બહુ જ સાચી વાત છે, અને હવે આપડે ગણેશથી ગણેશ ચતુર્થી વિષે પણ થોડી વાત કરી શકે
હા, તો ગણેશ ચતુર્થી ગણપતિ બાપાનું સ્વાગત લોકો ખુબ જ ઉત્સાહથી કરે છે.
અ ઘણા દિવસોથી પૂજા અને ભજનનો માહોલ હોય છે,
એકદમ એકદમ સાચી વાત છે, ને આવા તો ઘણા બધા તહેવારો છે. તો આ વિષય પર તમને વાત કરીને કેવું લાગ્યું?
મતો તો બહુ જ ગમ્યું તહેવાર ની વાતો કરીને
તો આપણે આવતી ફેર એક નવા વિષય સાથે વાત કરીશું.
જરૂરથી જરૂરથી હોય